હાય.
શુ કરો.
બસ કઈ નહી બેઠો શું. તમે શું કરો?
બસ કઈ ન આ માર્કેટમાં ઓલરેડી કલર અને પિચકારી બધું આવી ગયું છું ને તો એજ લેવા આવી ગઈ છું.
અચ્છા હોલીની એક્સાઈટમેન્ટ હમણાં થી જ થઈ ગઈ.
હા જયારે બધા એકદમ ફ્રેન્ડસને બધી પ્લાનિંગ સ્ટાર્ટ કરે તો આવેને મજા
બરાબર હોલી તમને વધારે ગમે લાગે.
હા બઉુ ગમે પણ કટ્રોલ્ડ હોલીય રેન્ડમ લોકો કલર નાખે એ નહી ગમે મને
હ સેમ હિયર ફ્રેન્ડને ફેમિલી સાથે મજા આવે.
હા તમને ઘરે હોલી કેવી રીતે સેલિબ્રેટ કરો?
હમ સવારે કલર્સ પછી ફ્રૂટ ફૂડ અને સાંજે રિલેક્સ તમે
અહીયા પણ અમે બી સેમ જ કરીએ સવારથી બધા રેડી થઈ જાય કલરની સાથે એકદમ
હમ અને એક વાર કલર સ્ટાર્ટ થાય પછી કોઈ સેફ નથી રેતું.
સિરિયસલી હું નહી રમું. એમ એકલે જે લોકો રમતા હોય ને એ લોકો ને બરોબર એકદમ પેલ્લા પકડી પછી શું રમું એમ.
અચ્છા એવું છે બરાબર.
હા.
હમ.
તમને કયા કલર વધારે ગમે.
મને જોવા જઈ તો એમ તો બધા જ ગમે કલર તો પણ બ્લુ અને રેડ મોસ્ટલી વધારે ગમે છે વધારે પ્રિફર કરું અને તમે
પિંક કલર ફોટોસમાં એ જ સારા લાગે છે.
હમ લાયગું જ એ તો મને કે પિંક જ બોલશો તમે.
હ.
તમને વોટર બલૂન્સ ગમે?
પેલા ગમતા હતા. હવે થોડ એકદમ અનોયિંગ લાગે હવે નહ ગમે.
હમ જયારે સ્પેશિયલી પછાડી થી કોઈ થપ દઈને મારી દે ત્યારે
હ હ સાચે હ.
તમારા ઘરે હોલી પેલા સ્વીટ્સ બને છે.
હા મમ્મી ગુજિયા બનાવે બહુ મસ્ત લાગે ગરમ ગરમ.
હમ ભૂજય તો નેક્સ્ટ લેવલ જ તો હોય છે. સ્પેશલી આ હોળી ના. ટાઈમ પર ખાવાની મજા આવે.
હા ફ્રેશ હોય ત્યારે વધારે મજા આવે.
હા અને હોલી પછી બધાને ભૂક
હા રે ફૂલ એનર્જી યુઝ થઈ જાય ને આખો દિવસ મસ્તી કરી કરીને ભાગો ભાગે પાની એક બીજા ઉપર નાખી ને એના લીધે પછી લાગે જ ને
હા સાચી વાત. તમને ડ્રાય હોલી ગમે કે પછી વોટર વાલી? પાણી થી રમવાનું
લીઝ ગમે. પછી પેલું શું કેવાય? પાણીથી બધું મેસ થઈ જાય બહુ ચીડચીડ આવે.
બરાબર થોડું પણ પાણી હોય તો મજા આવે.
હા એ લિમિટેડ ઓકે છે વધારે નહી.
હમ એમને હોલ્ડ હો હોલ્ડ મેમરીઝ યાદ આવે કે ની?
હા બઉ બઉ ચાઇલ્ડહુડમાં એકદમ-એકદમ ફૂલ એક્સાાઈટમેન્ટ હતું ત્યારે.
હમ એજ સવારે વેલા ઉઠી જતા. પાણી ભરવા જતા અને એવું બધું કરતા મજા આવતી
હા અને પેલા જૂના કપડા સ્પેશ્યયલી રેડી કરતો હતો
નવા નવા કપડા ફ્યુચરમાં પછી ખતમ થઈ જાય ને
હા એસ્ટ
પિચકારી લેવાની એક્સાઈટમેન્ટ છે કે નહી તમને
બઉ માર્કેટમાં જઈ ને તો એકદમ મોટી મોટી પિચકારી જ જોઈએ મજા આવે ને સાથે રમવાની
અને એક દિવસમાં ઇન્ટરેસ્ટ ઓછો થઇ જાય પછી
અરે એ તો હવે એ જ જયારે હોલી હોય ત્યારે જ તો એની મજા આવે પછી
હમ તમારા ફ્રેન્ડસમાં કોણ વધારે ડેન્જરસ હોલી રમે
એક ફ્રેન્ટ જે ફૂલ કલર થી ભરી દે બધાને જે એકદમ બધાની પાસે દોડમ દોડી કરે
બધાના ગ્રુપમાં એક તો હોય જ આવો અનોખો એકદમ
કેમ તમારા ગ્રુપમાં બી છે કે
ટાર્ગેટ જ કરીએ સવારથી ટાર્ગેટ જ કરીએ અમે થોડું બો
અચ્છા ઓર્ગેનિક કલર યુઝ કરવા ગમે કે નોર્મલ ગમે
ઓર્ગેનિક બેટર હોય સ્કીિન પર હું ખજવાય બી નઈ ને સેફ રહી સ્કિન માટે
હમ સાચ છે નહિ તો પછી ત્રણ દિવસ સુધી કલર જતો જ નહી
હ સ્પેશિયલી તો નેલ્સ માંથી નેલ્સ માંથી તો મહિના લગીન કલર ના જાય
એ ન હોલી નો
અને પછી હોલી પછી બાથરૂમ ની જે હાલત હોય અરે રરે રે
રેમ્બુ બની જાય બાત
હ હ હ સાચ સાચી વાત
તમને મ્યુઝિક ગમે કે હોલી ના ટાઈમમાં
અ ગમે ઓબ્વિયસલી હોલી ના મ્યુઝિક વગર હોલી તો પછી વાઈબ જ નહી આવે ને
ફૂલ વોલ્યુમમાં એ તો મજા જાય જ ન
હમમ બધા ર મ ડાન્સ કરતા હોય જે એમને તેમ મજા આવે
ડાન્સ આવડે કે નહી એ ઇમ્પોર્ટન્ટ નથી હોલીમાં બસ
હા હા એન્જોયમેન્ટ મીન છે
હા એજ ને
હમ તમને હોલીઝમાં ફોટોમાં ફોટો લેવાનું ગમે
બિફોર કલર યસ પછી ફોન સેફ રાખવો પડે પછી તો પાની વાની જાય મતલબ ફોન ખરાબ થઈ જાય ઓર ખર્ચો આવી જાય
હમ બરાબર સાચી વાત છે
હમ તમારા ફોન સેફ રહે કે હોલીમાં
હા મોસ્ટલી પ્લાસ્ટિક ના કવરમાં મૂકી દેવું એટલે સેફ રે એટલે ફોટોઝ એવું બી ક્લિક થાયા કરે
રિસ્પોન્સિબલઆ.
એક્સપિરિયન્સ છે ને.
આ હા હા હા.
તમને હોલી પછી ઈમી ઈમીજયટ નાવાનું ગમે કે પછી લેટ થી નાવા જાવ
ઇમિડિએટલી ને પછી કલર સાથે કોમ્ફટેબલ નહી લાગે મને બહુ ચીડછીડ આવે.
હું તો ક્યારેક લેઝી થઈ જાઉ હોલી થી આવીને સુઈ જાઉં ને પછી નાવા જાઉં.
હમ પછી ક એકદમ જે કલર લાગે ને એ ડિફિકલ્ટ થઈ જાય નીકળવાનું.
સાચી વાત છે પણ હુ કરું થાકી જાય એટલે ઊંઘ આવે તો સુઈ જવાનું.
અચ્છા. તમને શું ગમે હોલીમાં વધારે ફૂડ કે પછી કલર્સ? હા.
બંનેવ કલર પછી ફૂડ ની ડબલ મજા.
હહહ કોલ્ડ ડ્રિંસ અને સ્નેક્સ હોય તો એકદમ વધારે મજા.
હમ્મ અને ઠંડી માં હોલી હોય ત્યારે ગરમ ફૂડ મસ્ત લાગે.
સાચે સાચે સાચે.
હમ્મ તને હોલી વેકેશન ગમે?
હા બીકોઝ બધા સાથે બધાને ટાઈમ મળે એટલે મજા આવે.
હમ્મ ફેસ્ટિવલમાં ફેમિલી સાથે પણ અલગ જ લાગે ને.
હમ્મ કઝિન હોય ત્યારે તો વાત જ નહિ
બધી જૂની સ્ટોરીઝ સ્ટાર્ટ થઈ જાય બ
હ અને બધા એકબીજાને એકદમ મિલાસું કહેવાય પેલા મુમેન્ટસ હોય ને એકદમ એમ્બેસીંગ
હમ્મ હમ્મ એ તો ક્લાસિક ફેમિલી બધા જયારે ભેગા હોય ત્યારે બધું યાદ કરાવે.
હ ન ઈજને ટ્રાવેલ કરવાનું ગમે કે ની. તમને તમને હુ કેવા.
હા ડિફરેન સિટીમાં અ હોલી ની કેવી વાઈબ આવે છે તે જોવાનું અલગ મજા આવે.
મથુરાની હોલીની જે વિડીયોઝ જોય છે તમને જે ઇન્સ્ટા પર ને બધે ચાલ્યા કરે છે?
હા યાર વિડીયોઝ જ જોયા છે કોઈ વાર જવાનું મન ભી થાય છે પણ જોઈએ હવે.
પણ બહુ ભીડ હોય પણ સેલિબ્રેશન બી બહુ અચ્છું હોય ત્યાં.
પણ એક વાર લાઈવ જોવું છે ઓનેસ્ટલી કેવું લાગે છે.
સેમ સેમ મને મણ જાઉં છે.
ને હોલી પ્રસી ક્લિનિંગ ગમે?
અરે ના રે એ કોને ગમે મને તો જરાય નહી ગમે.
હમ્મ શું કરીએ મને બી નહીં ગમે કરવું પડે.
હમ્મ એકદમ શૂઝ સાફ કરવા તો બહુ મુશ્કેલ લાગે.
અને જે વ્હાઈટ શૂઝ પરમેન્ટ કલરફુલ થઈ જાય.
હા.
તમને હોલી માં મો નિંગ વધારે ગમે કે ઇવેનિંગ?
મોર્નિંગ મોર્નિંગમાં તો એકદમ ફ્રેશ હોઈએ આપણે એકદમ એનર્જી ફીલ થઇ
સેમ ઇવનિંગ સુધી તો બધા નાહી ધોઈને સુઈ ગેલા હોય.
હા એકદમ એ એજ એકદમ મસ્ત ઊંઘ હોય હા. હોલી પછી ને થાકેલા પછી હોય. ત્યાંરે
હા એ તો એ થાકી ગયા એટલે હોલી પછી એકદમ મસ્ત ઊંઘ આવે.
હમ્મ.
તમને ઈકો ફ્રેન્ડલી હોલી ની આઈડિયા કેવી લાગે?
ડેફિનેટલી એકદમ વોટર વેસ્ટ ઓછું થઇ જવું જોઈએ.
રિસ્પોન્સિબલ છે એમને.
અને સેફ કલર પણ તો ઇમ્પોર્ટન્ટ છે કે નહી.
હા સેફ તો ઇમ્પોર્ટ કલર્સ તો ઇમ્પોર્ટન્ટ હમણાં તો બધા કેમિકલ વાળા બહ આવી ગયેલા.
હા હોલીમાં એકદમ ફોન કરતા મેમરીઝ વધારે યાદ રેય.
હા બિલકુલ. ફોટોસ જોઈને બધી જૂની યાદો યાદ આવી જાય.
હા જય્યારે બધા કમ્પ્લીટલી કલરફુલ લેખા
સાચી વાત અને કોઈ આઈડેન્ટિટી પણ નહી સારે દેખાય.
હા ફેક્ટ હા.
આજની કોન્વર્ઝેશન પછી હોલીની વાઈબ આવી ગઈ ઓનેસ્ટલી.
સેમ એરા કોલોરની બી યાદ આવી રહી મને તો.
હવે હોલી સોંગ સાંભળવા પડશે હવે તો.
અચ્છા એટલે હોલી મંડે ના સોંગની બી હું પ્લેલિસ્ટ બનાવી છે કે શું તમે?
હા પછી વગાડવું પડે ને હોળી ના દિવસે.
અચ્છા એટલે બધા તમારા ઘરે આવે કે તમે જાઓ પછી ત્યાં.
ના ના બધા અહીં ઘરે આવે અમે ગાર્ડન માં બધે હોલી રમીએે.
અચ્છા દોસ્ત લોકોના ઘર ભી જતા હોસૌ ને શાયદ તો.
ના ના બધા દોસ્ત અહીયાં જ આવે અહીયા હું ગાર્ડન માતા મોટું છે ને એટલે બધા અહિયાં આવીને હોલી રમી અમે. હમ પછી હોળી પછી અહિયાં બધું નાસ્ત. તોને એ બધું અહિયાં જ મંગાવી લએ અમે.
હક કેવાય હમ.
હમ. બાર જવા કરતા અહીંયા જ મજા આવે, પેરેન્ટ્સ લોકો તો હોય જ ને. ફેમિલી વાળા હોય
તો દોસ લોકો અભી તો આવતા હશે? કેની આવ?
દોસ્ત ભી આવે. ફેમિલી બી આવે બંને સાથે રમીએ, બધા સાથે એક સાથે
અચ્છા અચ્છા બુ જ છે બહ અચ્છા.
હમ.
ઠીક છે ચાલો હવે મને બી હોળની તરફ તૈયારી કરવાની છે ઘર એની અંદર સાફ સફાઈું કરવું પડશે. ચલો બાય.
બાય.